છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું તો આજે આપણે અ પાણી બચાવ અને જળ જળ સંરક્ષણ ઉપર વાત કરીશું તો પાણીનો બચાવ અને જળ સંરક્ષણ એ આજનો ખૂબ જ મોટો ટો એવો સ્ત્રોત બની ગયો છે કારણ કે જળ એ જ જીવન એ તો બધાને ખબર જ છે કે જળ એ જ જીવન છે પણ લોકો એ જીવનને બચાવવા પર ધ્યાન નથી આપતા કારણ કે તેઓ પાણીનો ગમે તે રીતે વેસ્ટ કરે છે ગમે તે રીતે તેઓ પાણીને વેડફી દે છે જ્યારે તેઓ નાહવા બેસે છે ત્યારે ડોલને સતત ભર્યા કરે છે અને પાણી વહ્યા કરે છે જ્યારે લોકો બ્રશ કરવા માટે બેસે છે ત્યારે મોડું ધોતા હોય છે અને પાણી વેડફિયા કરે છે જ્યારે કોઈ વાસણ ધોતું હોય ત્યારે નલ ખુલ્લું હોય અને વાસણ ધોતા હોય છે તો એના કારણે પાણીનો ખૂબ જ બગાડ થાય છે અને જળ એ જીવન એ આપણે હંમેશાથી જાણીએ છીએ અને સમજીએ પણ છે પણ એવા સંજોગોમાં જો પાણીનો આટલો બધો બગાડ થાય તો જળનું નુકસાન થાય છે અને આપણને તો ખબર છે. કે પાણી એ અખૂટ સંપત્તિમાં એનો સમાવેશ થયો છે. પાણી વગર વ્યક્તિ જીવી નથી શકતો. પણ એ માનવની બુદ્ધિ માં અત્યાર સુધી નથી આવ્યો છે કે પાણી વગર કઈ નહી થઈ શકતું. પણ તેઓ આજે પણ પાણીનો ગમે તે રીતે વેડફીડે છે. અને પાણીનું નુકસાન થાય છે. જેટલું બને તેટલું પાણીનો બચત કરવું જરૂરી છે. પાણીના બચત માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ કેટલા બધા પગલાંઓ લેવામાં આવ્યા છે. જેમ કે, જળ એ જ જીવન જલ હે તો કલ હે. જેવા અનેક નારાઓ પણ છે. એટલે જળ આજે છે. તો આપણું કાલ પણ સારું થશે એવું પણ માનવામાં આવે છે. અને એવું છે. જ એટલે પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે. તો તમે પાણી બચાવવા માટે કયા કયા પ્રયત્નો કરો છો કે જેના લીધે તમારા ઘરનું પાણી સેવ થયા કરે છે.
હા, ભૂગર્ભ ટાકી છે. પછી વરસાદનો સંગ્રહ કરવું અનેક પ્રકારની પ્રવૃત્તિઓ છે. જ્યાં દ્વારા પાણીનો સંગ્રહ અમારા ઘરે કરવામાં આવે છે, પાણી એ કુદરતની એક એવી અમૂલ્ય ભેટ છે જે જેનો કોઈ વિકલ્પ નથી વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરી લે પણ તે પ્રયોગ શાળામાં પીવાલાયક શુદ્ધ પાણી બનાવી શકતું નથી. પૃથ્વી પરના તમામ સજીવો પછી તે મનુષ્ય હોય, પક્ષી હોય, કે વનસ્પતિ દરેક નું અસ્તિત્વ પાણી પર નિર્ભર હોય છે. કમ નસીબે આપણે પાણીને અન અન અનંત માનીને તેનો અવિવેકી ઉપયોગ કરીએ છીએ. નદીઓ દૂષિત કરીએ છીએ અને ધરતીના પેટાળમાં રહેલું જળ સ્તર દર વર્ષે ચિંતાજનક રીતે નીચે થઈ જઈ રહ્યું છે, જો આ ગતીને ગતિએ આ પાણી ન બગાડ ચાલુ રહેશે તો આવનારા થોડા જ દાયકામાં જળ શુદ્ધ જેવી. સ્થિતિ સર્જાઈ જશે, જળયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ જશે. પાણી બચાવવાની શરૂઆત આપણા ઘરના આંગણેથી જ થવી જોઈએ, આપણે ઘણી વાર જોઈએ છીએ કે લોકો ગાડી ધોવા માટે કે રસ્તા પર ધૂળ ન ઉડે તે માટે પીવાના પાણી પાઈપના પાઈપ લગાવીને હજારો લીટર પાણી વેડફી નાખે છે. આ માનસિકતા બદલવી ખૂબ જ જરૂરી છે, બ્રશ કરતી વખતે વાસણ સાફ કરતી વખતે નળ ખૂ નળ સતત ખુલ્લો રાખવાને બદલે જરૂર પૂરતું પાણી વાપરવાની આદત કેળવવી જોઈએ, જો એ રીતે વરસાદના પાણીના સંગ્રહ કરવાની વ્યવસ્થા કરી છે, તો તોતે ખરેખર પ્રશંસનીય છે. જો દરેક સોસાયટી અને દરેક ગામમાં આ રીતે રેઈન વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવે તો ઉનાળામાં પાણીની અછતનો સામનો ક્યારેય કરવો ન પડે વરસાદનું પાણી પાણી જે વહીને દરિયામાં જતું રહે છે, તેને જમીનના જમીનમાં ઉતરવાથી કુવા અને બોર ના સ્તર ઊંચા આવે છે, જે સમગ્ર વિસ્તાર માટે ફાયદાકારક છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ પાણીનો પુનઃ ઉપયોગ એટલે કે રિસાયકલ કરવા કરવો અનિવાર્ય બન્યું છે, ફેક્ટરીઓમાંથી નીકળતું ગંદુ પાણી શુદ્ધ કરીને તેને બગીચામાં કે અન્ય કામોમાં વાપરવું જોઈએ. ખેતીમાં પણ તે જૂની પદ્ધતિઓ છોડીને ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ અપનાવી જોઈએ, જેથી ઓછા આ પાણી પાણીએ વધુ પાક લઈ શકાય અને જમીનની ફળદ્રુપતા જળવાઈ શકે, આપણે એ ન ભૂલવું જોઈએ કે પાણી બચાવું એ માત્ર પૈસા બચાવવા નથી, પણ જીવન બચાવવા સમાન છે. જે દેશ કે પ્રદેશ સામે પાસે પાણીની સમ સમૃદ્ધિ હશે તેનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે તો ચાલો આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે પાણી સંકલ્પ કરીએ કે પાણીના દરેક ટીપા નું મૂલ્ય સમજીશું અને અન્ય અન્યોને પણ આ દિશાની દિશામાં જવા માટે જાગૃત કરીશું પાણી છે તો કાલ છે અને કાલને સુરક્ષિત રાખવી એ આપણા માટે જરૂરી છે અને કે હિન્દીમાં એક કહેવત પણ છે, જલ હૈ તો જીવન હૈ તો શું તમારી આસપાસના લો કો પણ તમારી જેમ પાણી બચાવવાના પ્રયત્નોમાં સરકાર આપે છે, જો આપતા હોય તો તમે કેવી રીતે તેઓને પ્રોત્સાહિત કરો છો, તેના વિશે મને થોડી ઘણી માહિતી આપો ને.
હા, મારા આજુબાજુનાં લોકો પણ પાણી બચાવવા ઉપર ખુબ જ ધ્યાન આ આપે છે. તેઓ જેટલું બને તેટલું ઓછા પાણીમાં પોતાનું ઘરનું કામ પૂરું કરે છે. જેમ કે, જેટલું જરૂર હોય તેટલું પાણીનો ઉપયોગ કરવો જ્યારે વો મશીનમાંથી બિનજરૂરી બિનજરૂરી પાણી નીકળી આવે છે. તો તે પાણીને છોડવાને આપવું અને વૃક્ષોને આપવું એવા તેઓ પગલાંઓ લેતા હોય છે. અને રોજ ઘર ધોવાના બદલે પોતુથી કામ ચલાવે છે અને અ ઓછું પાણી વ વેડફાય તેવું કામ કરે છે. તો તેઓ આવા બધા પગલાઓ લેતા હોય છે. જળ એ માત્ર વ્યક્તિ માટે તો નહીં પણ પ્રાણી, છોડ જેવા દરેક પ્રકારના વસ્તુ, જીવજંતુ અને છોડવા પેડોને પણ જરૂરી છે. જીવન માટે પાણી ખૂબ જ જરૂરી છે. છતાં આજે પાણીની અછત એક ગંભીર સમસ્યા બની રહી છે. તેથી જળનું સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે. સૌ સૌ પ્રથમ આપણે રોજિંદા જીવનમાં પાણીનો બગાડ અટકાવવો જોઈએ. નળ ખુલ્લ્યો રહેતો હોય તો તરત બંધ કરવો. બીજું વરસાદી પાણીનું સંગ્રહ કરવું જોઈએ. છત પરથી પડતું વરસાદી પાણીની ટાંકીમાં સંગ્રહ કરી શકાય છે. જે ભવિષ્યમાં ઉપયોગી બને છે. આ રીતે ભૂગર્ભ જળનું સ્તર પણ વધે છે. કૃષિ ક્ષેત્રમાં પણ પાણીનું સંરક્ષણ જરૂર છે. ડ્રીપ સિંચાઈ અને સ્પ્રિન્કલર જેવી પદ્ધતિઓનું દ્વારા પાણી ઓછું વપરાય છે. અને પાકને યોગ્ય પ્રમાણમાં પાણી મળે છે. સરકાર અને સમાજ બંનેને મળીને પાણી બચાવવા માટે જાગૃતિ ફેલાવી જોઈએ અ શાળાઓ અને ગામોમાં પાણી બચાવવા કાર્યક્રમો યોજવવા જોઈએ. અંતમાં કહી એમ કહી શકાય છે. કે પાણી છે. તો જીવન છે. આ વાર્તા એ ફક્ત સાંભળવા માટે નહીં, પણ એ આપણા જીવન માટે જ જરૂરી છે આજે બચાવેલું પાણી આવતીકાલનું જીવન બચાવે છે. એમ આપણે કહી શકીએ પાણી સંરક્ષણ એ માત્ર વ્યક્તિ ન ફરજ નથી, પરંતુ સામાહિક જવાબદારી છે. જો દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપે તો પાણીની અછતને ઘણા અંશે ઘટાવી શકે. છે શહેરોમાં પાણીનો વ્યર્થ ઉપયોગ વધુ જોવા મળે છે. કાર ધોવા માટે પાઈપનો ઉપયોગ કરવા એ લોકો કરતા હોય છે જે એક. મોટી સમસ્યા છે ઉદ્યોગમાં પણ પાણીનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ ઘણા. કારખાનાઓમાં પાણીનો અતિરેક વપરાશ થાય છે જે રિસાયકલ દ્વારા તે જ પાણીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે જે સંરક્ષણ માટે મદદરૂપ છે તો મારું તો આ માનવું છે કે જેટલું બને તેટલું પાણીનો. બચાવ કરવો જોઈએ અને જળનું સંરક્ષણ કરવું જરૂરી છે જો આપણે આજે પાણીનું સંરક્ષણ નહીં કરીએ તો આવનારી પેઢીએ ગંભીર મુશ્કેલીઓનો સમાવેશ કરવો પડશે તેથી દરેક આજથી જ પાણી બચાવવાની શરૂઆત કરવી જોઈએ. જે આપણેે માનવું અને કરવું જરૂરી. છે તો મારું તો આ માનવું છે તમારી અને મારી આ આપણે બંનેની જે વાતો કરવામાં આવી તેનાથી તમને પણ. ધારે સમજ પડી હશે અને મને તો પડી જ છે તો એ બદલ હું આપને આભાર કહેવા માંગુ છું કે તમારા દ્વારા જે પણ માહિતી મને આપવામાં આવે તેનાથી મને ખુબ જ સમજણ પડી છે. અને તેનાથી મને ખૂબ જ અ પાણી કેવી રીતે તે બચાવવું અને તેનું સંરક્ષણ કેવી રીતે કરવો એ બંને બાબતોની મને જાણ થઈ છે તો એ માટે હું તમારો આભાર કહેવા માંગુ છું.
હા તમારો પણ ખૂબ ખુબ આભાર તમારા દ્વારા પણ મને પાણીની બચત કેવી રીતે કરવી પાણી ને પાણીની બચત કેવી રીતે કરવી પાણી બચાવવા માટે લોકોને પ્રોત્સાહિત કેવી રીતે કરવું એ બધી બાબતમાં તમે મને ઘણી બધી માહિતી આપી છે જેના દ્વારા મને પણ ઘણું બધું જાણવા અને શીખ વા મળ્યું છે શાળાઓમાં પણ બાળકોને નાનપણથી જ પાણી ન મહત્વ વ સમજાવવું જોઈએ જેનાથી બાળકોમાં નાનપણથી જ પાણી ની બચત કરવાનું અને તેનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવાનું એના વિશે તેઓ પહેલેથી જ ટે તે પહેલેથી તેઓમાં આ સંસ્કાર આવી જાય પરિણામે તેઓ પણ પાણીની બચત યોગ્ય યોગ્ય જરૂર પ્રમાણે પાણીની બચત કરી શકે અને તેનો ઉપયોગ કરી શકે તો તમારા દ્વારા પણ મને તમારી જોડે વાત કરીને પણ ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું તમને પણ જાણવા અને શીખવા મળ્યું હશે તો તમારો ખુબ ખુબ આભાર.
તમારો પણ આભાર.